હલો. હા, આવે છે.
હા. કેમ, કેમ?
બસ મજા તને કેમ છે?
બસ હું પણ મજામાં જ છું.
હા.
એલા ની.
હલો.
હલો. હા, કેમ છે?
બસ મજા, તને કેમ છે?
હું પણ મજામાં છું, ખુબ મજામાં છું.
હા. શું કે છે?
હ, આજે આપડે છે ને હું એ કીધું કેટલા ટાઈમથી હું ફ્રી છું તો હું તને કોલ કરી લઉ.
હા હા બોલ બોલ.
હા. સૌથી પહેલા તો મને કે કે શહીદ પરિવાર એટલે શું થાય છે
શહેદ પરિવારમાં દાદા દાદી કાકા રાકુ માતા પિતા ભાઈ બહેન અને બીજા સભ્ય બધા સાથે ચ્છ ઘરમાં રહે છે અને સ પરિવાર પણ રહે છે
હ અને એક લાખ પરિવાર એટલે
એકલ પરિવારમાં સામાન્ય રીતે માતા પિતા અને તેમના બાળકો જ રહે છે ય
છે તું મને જણાવી શકીશ
શું કે છે
તું મને જણાવી શકીશ કયા પરિવારમાં રહે છે એકલા પરિવારમાં રહેવું છું તું
હા હું એક હું સંયુક્ત પરિવારમાં રહું છું
સહક પરિવારમાં રહે છે સહક પરિવારમાં વ અ હ કેવું
ખુબ જ સારો છે સંયુક્ત પરિવાર ઘર માં હંમેશા બધા સાથે હોય છે એટલે એકલા લાગતા જ નથી આપડે એકલું કોઈ બી રાખતું જ નથી કે આપણે એલા છીએ જિંદગીમાં આપણા જીવન આપ ઘરમાં
શું બધા લોકો એકબીજાની મદદ કરે છે તરા ઘરા
હા ઘર ના કામ હોય કે કોઈ મુશ્કેલ હોય બધા મળીને કામ કરે છે એજ તો સંયુક્ત પરિવાર ન મેન મુદ્દો છે કે એકલા કોઈ બી થતા જ નથી આપણે એ પરિવારમાં
હા ઘર ના કામ હોય કે કોઈ મુશ્કેલ બાબત ની મળી હોય
હા સંયુક્ પરિવારમાં કામ કરે જ છે હમ
જીવન નો અનુભવશે સા એકબીજાને વિચાર એ સારા સંસ્કારો શીખવે છે અને આપડ અનુભવ પણ સારો થાય છે
હા ખુબ સરસ એકલ પરી પણ કેટલાક ફાયદા છે તમને ખબર તું કયા પરિવાર માં રહે છે મને પેલા એ કે
હું તો એકલ પરિવારમાં રહ છું તને ક્યાં ફાયદા થાય છે
મારે ઘણા ફાયદા થાય છે અમરને ચાર ઝડપથી લઈ શકે છે અને દરેક સભ્યને વધુ વ્યક્તિ એ સમય મળે છે
શું એકલા પરિવારની જવાબદારીઓ વધ હોય છે મને પણ એવું જ લાગે છે કે મારી જવાબદારી હોય છે હું તો આખા દિવસ કર જાાવ કે કેટલી જવાતરે ઉપાડવી પડે એટલું ન એટલું બ
એટલે જ ને આપડે એકલ પરિવાર હોય એમાં ઘરના મોટા ભાગના કામો માતા પિતાને જ કરવા પડે છે જ્યારે સંયુક્ત પરિવાર માં જવાબદારીઓ વેચા જાય છે
હા એ જ ને કે સયુક્ત પરિવાર હોય તો જવાબદારીઓ વહેચાઈ જાય અને એકબીજાને મદદ કરવા
હમ એજ ને હમ
તો સયુક્ પરિવાર માં કઈક મદદ થાય છે
હા સંગ સંયોગ પરિવારમાં તારું કહેવાનું સમજી ગય છે સહિત પરિવારને ક્યારેક મ ભેડ થાય છે ઘણા લોકો સાથે રહે એટલે મનભેર થવાની શક્યતા રહે છે. પણ સંયુ પરિવાર જેટલી મજા એકલ પરિવારમાં છે.
તો તો તેનો ઉશ્કેલ કેવી સારી રીતે આવે કેમ કે પ્રેમથી જ રહેવું સંયુક્ત. પરિવાર અને મદદ કરી ઝઘડા થાય છે આપે પ્રેમથી. પરિવાર માં રહે તો બહુ ખુબ જ મજા આવે છે.
હા એ તારી વાત સાચી છે. પણ શાંતિથી વાત કરીને અને એકબીજાને સમજાવવાથી બધા. પ્રોબ્લેમસ સારી રીતે સામાન્ય થઈ પણ જાય છે.
હા એ તો વાત છે કે પરીક્ષા તો પરિવારના લોકો. લોકો જ લઈ છે અત્યારે આપડે તો એવું કઈ છે જ નહી.
હા તમારે એકલ પરિવાર ના બાળકોને શું શીખવા મળે છે.
અમારે તે બધું. સપના બને અને પોતાની જવાબદારી સેરી રીતે સમજી શકે. અને પોટ પર ખાવા માંગે
ન તારી કે ભૂવા હા અને તારા મુજબ આજકાલ નો કયો પરિવાર વધુ જોવા મળે છે.
આજકાલ મોટા ભાગે તો. સહયોગમાં એકલો પરિવાર વધુ જોવા મળે છે.
હા તને ખબર છે તેનું કારણ શું છે.
તેના કારણે નોકરી શીખણ સંબંધ અને. સંબંધને અને ઝઘડા થી અચાનક દૂર રહેવા માંગે છે. એટલા જયુ પરિવાનમાં હોય તો જજ. શુક બાર બાર
હા એજ છે એ વાત તારી સાચી છે કે. પરરમાં નોકરી શિક્ષક અને શહેરો માં જગ્યાની. અચ્છા એટલે આપડે એકલું રેવું પડે.
શું સંયુક્ત પરિવાર હવે ઓછો થાય રહ્યો છે. એની વાત થ તો મને ડર લાગે છે.
હા પણ હજુ પણ ઘણા લોકો સંયુક્ત પરિવાર માં રહેવાનું પસંદ કરે. હું જ મનજ લઈ લેના છું. હું હજુ સંયુક્ત પરિવાર જ રહું છું એનો મને બહુ જ આનંદ છે.
તારામાં કે કઈ અવસર
મારા માટે તો બંને પરિવાર સારા છે. તે પરિવારના સભ્યો અને પ્રેમ અને સમજણ પર આધાર રાખે છે. કે કોને કયા પરિવાર માં રહેવું. આપડા બેન જ રહી લે હું સંયુક્ગમાં રહું છું તું એકલ માં ર છે. આપડા પણ ઘણા એવા મુદ્દા હોય છે. જે મળતા હોય છે અમુક ના પણ મળતા હોય છે.
એજ ને કે એટલે જ. પરિવાર મોટ હોય કે નાના હોય પ્રેમ હોવો જરૂરી છે પ્રેમ અને ભાવ હોય તો પરિવાર એક જળ બની રેહ છે. કે જળ છે તો એ વૃક્ષ ન પેર જ છે. સાતના કે જળ છે.
હા એજ ને બિલકુલ જ્યાં પ્રેમ ને વિશ્વાસ અંદર હોય છે ત્યાં પરિવાર્ત. ખુશદ રહ છે ભલતે સંયુક્ત એક એકલ હોય.
હ પરિવાર માં તો એકબીજાની મદદ કરવી કેમ જરૂરી છે. કેમ કે સાથ બતાવે તો જ. હાથ સાથહેજ.
પરિવાર માં એકબીજાની મદદ કરવી જરૂરી છે કારણ કે સાથે મિલન. મળીને કામ કરવાથી મુશ્કેલ કમ પણ થાય છે સરળ પણ બની જાય છે.
હા બાળકોની જવાબદારી. શું હોવી જોઈએ કે વધારે હોવી જોઈએ ઓછી હોવી જોઈએ મદદકારી હોવી જોઈએ કેવી. અને લાગે છે.
વડીલોની અંદર આદર કરવો જોઈએ અભ્યાસ કરવો. ઘણા ઘરના ના કામોમાં મદદ કરવી જોઈએ મારું કેહેવાનું તો આજ છે.
હા અને એકુલ પરિવાર માં રહે તો એવું નહી કે શાળા એ ન જાવું શાળા એ જાવું શિક્ષક. બનો પ્રેમ ભાવ અને શિક્ષા. ને મહત્વ બોહ દેવું જરૂરી છે.
હા એજ પરિવારમાં વાતચીત નું શું મહત્વ છે તારી નજરમાં.
વાતચીત તો ઘણા સંબંધ દુઃખ ઘણા સંબંધ. હ.
હમ હમ હ.
કે.
હ.
ગેર સબંધ દૂર થાય છે અને સંબંધોને મજબૂત બનાવા
હા શું તને ક્યારે. કઈ પરિવાર માં રહેવાની ઈચ્છા થાય છે.
હા ખાસ ખાસ કરીને તહેવારો. ધ્યાન પણ હોય ઉજવવાનું હોય કરવાનું હોય ખૂબ મજા આવે છે કે સાથે હોય. તો તહેવાર. છે દિવસો છે આપડી પરંપરા અને બધું આપડે સાથે હોય તોજ મજા આવે. છે.
હા. મને પણ લાગે છે કે પરિવાર સાથે પસાર કરેલો સમય સૌથી કિંમતી હોય છે. આપણા જીવનમાં.
એ જ ને કે પરિવાર છે તો જ આપણે આપણી જોર આપણા પરિવારથી. થઈ છે.
હા એજ સાચુ મોબાઈલ કરતા પરિવાર સાથે વાત કરીને વધુ મહત્વની છે. મારું તો એવ જ કહેવાનું છે સંયુક્ત પરિવારનું.
હા. આજે એ વિષય પર વાત કરી તો ઘણું શીખવા મળલ્યું તો નહી શીખવા મળ્યું હશે આપડે. પણ ઘરના લોકો માટે તો આપડે બોહ એ બોહ મહત્વ છે. કે સંયુક્ત પરિવાર હોય તો દાદા દાદી હોય તો આપડા દાદા દાદી ના આદ. આ આશીર્વાદ થી આપડે.
હા.
બો વિશેષ મળે છે.
એજ ને સંયુક્ત પરિવારનું. લેવાનું પણ બહુ સારું છે ને એકલમાં પણ બહુ સારું છે એ આપડા ઉપર છે. એજ કે આપડે કેવી રીતના રેવું જોઈએ.
હા એજ નહી કે આપડે થોડુંક વધારે કરશું તો જ પરીવાર સારું રે છે ને આપડે એની મદદ અને. પૂર્વ રતા આપણી એની સમજદારીઓ. અને આપણે એના સંસ્કારોને લાગુ પાડવા જોઈએ છે.
હા. મારું કેવાનું તોને એમ છે કે તું પણ એકવાર સંયુક્ત પરિવાર નો અનુભવ લે.
હા મલે જ- જરૂર લેવો છે અનુભવ હું લઈશ અને થોડોક ટાઈમ થાય એટલે હું જ હું મારા માતા પિતાને ઘણી વાર કઉ છું.
હા હા
માં કાકા કાકા કાકા અને દાદા દાદી તો મામા મમી એની સાથે તો આપડે ખુબ આનંદ થાય અને આપડે વધ પ્રેમ ભાવ સૌ વધે.
એ જ ને મારું તો કેવાનું છે તારે એક કારણ બહ લેવું જોઈએ. મને ખબર છે કે બહાર અભ્યાસ કરે છે એટલે તારી માટે તે એ વસ્તુ જરા અઘરી પડે છે તમે અઘરું પડે છે પણ મારું કહેવાનું એમ છે અભ્યાસ કરો તમે. પણ માતા પિતા દાદા દાદી શું છે એની સાથે કેવી રીતે રહેવું એનો આદર કરવો એની સાથે કાપ એ કેટલી મજા આવે છે એનો અનુભવ તારે એકવાર લેવો જોઈએ મારા મુજબ.
હા હા હું અનુભવ જરૂર લઈશ કેમ કે અત્યારે તો મારા માતા પિતા અને ભાઈ બહેનો સાથે રહું છું આ તો હું આટલા વર્ષો થી બાર અભ્યાસ કરતી હતી તો મને બાર નો અનુભવ થયો તો અત્યારે મને બહ એકલું લાગતું કે એકલી છે. હવે મારે સ્વયં કુટુંબ માં એ રહેવું કેમ
હા એજને મારૂ એજ ને મારું કહેવાનું એજ છે તું એકલ પરિવારમાં ર વાત સાચી તારું શું કહેવાનું આ બાબતમાં મારે રેવું જોઈએ
હ તારે એ પણ અનુભવ કરવો જોઈએ સલ પરિવાર માં ગમે છે પણ જેવી સયુક્ત પરિવાર માં જેવી મજા છે. એવું નથી આપડણે પ્રેમથી સાથે મળીને જમીએ છે. એવો આનંદ ક્યાંય પણ નથી કે જે સાથે મળીને જમીએ તહેવારો પર સાથે કરીને બેસીએ. વાત કરે એવી મજા ક્યાંય પણ
હા એજજ ગમે તે પરિવાર હોય સંયોક્ત પરિવાર હોય કે પરિવારો પરિવાર તો પરિવાર જ કેહેવાય ને કારણ કે એમાં બધા લોકો ભેગા મળી રહે છે.